હલો.
હેલો.
કેમ છો, મજા મા?
હલો.
હલો હા કેમ છો, મજામાં?
કેમ છો, બધા મજામાં ને?
મજામાં. આજે હું ખુબ જ અહ ઇમ્પોર્ટન્ટ વિષય પર અને અહ જ્ઞાનથી ભરેલા વિષય પર વાત કરવા માંગુ છું, વંચન અને પુસ્તકો. પુસ્તકો ને માણસને અહ પુસ્તક કો ને માણસ નો સાચો પુસ્તકો એ માણસ નો સાચો મિત્ર છે. કારણ કે પુસ્તક આપણને જ્ઞાન આપે છે, વિચાર શક્તિ વધારે છે અને જીવનમાં સાચો માર્ગ બતાવે છે. આજનાજી ડિજિટલ યુગમાં અહ લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયા નો વધારે ઉપયોગ કરે છે. જેના કારણે વાંચનની આદત ધીમે ધીમે ઓછી થવા લાગી છે. પરંતુ પુસ્તકો ખુબ જ મહત્વનું છે. સારા પુસ્તકો માણસને વિચાર અને વ્યક્તિત્વ બંને બદલી શકે છે. તો આજે આપણે વાંચવું, વાચવાનું મહત્વ, પુસ્તકોનો પ્રકાર અને તેની તેને આપડે ડિટેલ્સ માં સમજીશું. મારા માં ટે વાંચન માત્ર હોબી જ નથી પરંતુ સેલ્ફ ઇ્પ અહ ઇમ્પ્રુવમેન્ટ નો સૌથી સારો રસ્તો છે. જયારે આપણે પુસ્તકો વાંચીએ છે ત્યારે આપણને નવી નવી માહિતી વિચારો સી સી ખે છે. પુસ્તકો આપણને ઈનટેનજીબલ પાવર આપે છે અને ક્રિએટિવિટી વધારે છે. ઘણા મહાન લોકો સફળતાને પાછળથી રીડિંગની હેબિટ નો મોટો ફાળો આપે છે. આજના સમયમાં લોકો શોર્ટ વિડીયો જેવું વધારે પસંદ કરે છે. પરંતુ બુક્સ આપણને ડીપ નોલેજ આપે છે, તે સમજતા નથી.
હા, તમે કીધું તેમ કે પુસ્તકો માતા કાગળના થો-થોરડા નથી પણ એ અનુભવના નીચોળ છે. એક લેખક પોતાના આખા જિંદગીનો અનુભવ સંઘર્ષ અને જ્ઞાન બસો થી ત્રણસો પાનામાં સમજાવી દે છે. જ્યારે આપણે તે પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણે માત્ર શબ્દ નથી વો-વાંચતા પણ લેખકના જીવનની જિંદગી વાંચીએ છીએ. જ્ઞાન ના સ્ત્રોત ઇન્ટરનેટ પર માહિતી થોડો ધોંધો છે. પણ પુસ્તક જ્ઞાન જ જગતના નથી મન મિત્ર પુસ્તક ક્યારે તમારી પાસે અપેક્ષા રાખતું નથી. આપે છે વંચન એ મગજ ની કસરત છે જેમાં શરીરને તંદુરસ્ત રાખવા વ્યાયામ જરૂરી છે જે તે મગજને તેજ રાખવાનું વંચન જરૂરી છે. ના યુગમાં આપણી એકાગ્રતા ઘટી રહી છે પુસ્તક વિચાર પર લા સમ અભિવ્યક્તિ જેવી. વધુ વાચે છે તે તે વધુ સારી રીતે બોલી અને લખી શકે છે તમારી ભાષા પ્રભ ભાવશાળી બને છે દિવ્ય ભાસ્કર જેવા પુસ્તક એટલે કે આ જો એ પછી મનગમતું પુસ્તક ને હું વાંચ ડિજિટલ યુગના વાંચનના પકાર ઘણા લોકો કે હવે તો બધું ગૂગલ પર જ મળે છે તો પુસ્તક ની શું જરૂર પણ યાદ રાખો ગૂગલ તમને હજ જો પણ પતક તમને સાચો રસો બતાવી શકે છે મોબાઈલ ની સ્ક્રીન આપ આપણી આંખ બંનેનેવી નાખે જે પુસ્તક આપણે શાંતિ આપે છે ટેકનોલોજી નો ઉપયોગ જરૂર જરૂર કરો પણ ઈ બુક કરતા મેજીકલ બુકમાં ચવાનો આંદંદ અલગ છે.
હા બિલકુલ સાચી વાત વંચનમાં માણસના જીવનમાં ખુબ જ મહત્વ છે રીડિંગથી નોલેજ વધે છે લેંગ્વેજ ધીરે ધીરે ઇમ્પ્રુવ થાય છે. લોકોને હજી લોકો વધારે વાંચે તેને કોમ્યુનિકેશન સ્કીલ પણ સારી હોય છે પુસ્તકો આપણને હિસ્ટ્રી સાયન્સ કલ્ચર અને હમેશા શીખવી જોઈએ, વાચવાથી કનવરઝેશન પાવર પર પણ વધે છે, સ્ટુડન્ટ માટે હેડિંગ સ્કૂલ છે કારણ કે સ્ટડીમાં હેલ્થ કરે છે સારા પુસ્તકો માણસને પોઝિટિવ થિંકિંગ તરફ લઈ જાય છે. અને વાચ વાંચન મેન્ટલ એસરસાઇઝ પણ થાય છે. ઘણા લોકો સ્ટ્રેસ દૂર કરવા માટે બક્સ વાંચે છે એક સારી સોરી બુક્સ માણસની બીજી દુનિયામાં લઈ જાય છે. બાયોગ્રાફી બુક્સ આપણને મહાન લોકો ના જીવનમાંથી ઇમ્પ્રેશન આપે છે, સેલ્ફ હેલ્ બુક્સ કોન્ફિડન્સ અને મોટિવેશન વધ ધારે છે. રીડિંગ હેબિટ્સ ડેવલપમેન્ટ કરવાથી. ઘણા બધા ફાયદાઓ. પણ રહેલા છે, અત થી કહી શ કે વાંચન માત્ર નોલેજ જ નથી પરંતુ, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે એ ખૂબ જ જરૂરી છે ઘણા ણા પુસ્તકોના પણ ઘણા બધા પ્રકારો છે તો હવે. આપણે જાણીએ. કે પુસ્તકો ના પ્રકાર. યા છે સ્ટોરી બુક્. એજ્યુકે. સનબોક્સ. મોટિવેશનલ બુક્સ વગેરે ઘણા બધા બુક્સ ના પ્રકારો છે. સ્ટુડન્ટ સાથે રીડિંગ હેબિટસ એ ખૂબ જરૂરરી છે. જેથી કોમેન્ટેટર એક્સામ તે લોકોએ આપવી સરળ બને છે, લબ્રેરીનો ઉપયોગ સ્ટુડ માટે ખૂબ જ બેનફિટ હોય અને રેડિંગ હબિટ, કોન્ફિડન્સ પણ વધારે છે જે લોકોને જે લોકો વાંચે છે તે. તે તેઓનું ડિસિપ્લિન જાળવવા માટે ખૂબ જ ઉપયોગી છે રીડિંગ ઇમેજિનેશન અને ક્રિએટિવિટી બંને વધારે છે, આજકાલના ઘણા સ્ટુડન્ટ મોબાઈલમાં બિઝી રહે છે જેના. કારણે રીડિંગ હેબિટ ઘટી છે, પરંતુ ડેલી થોડો સમય બસ માટે આપીએ તો ફ્યુચર તેને ખુબ જ બેનફિટ મળે છે એવું નથી લાગતું.
હા તમે કીધું તેમ આ વાંચનની આદત કેવી રીતે લાવી તે ખુબ જ જરૂરી છે ઘણી વાર આપણે કહીએ છીએ, કે સમય નથી મળતો પણ યાદ રાખો જે લોકો આ પાસે આપણે વાંચવાનો સમય નથી મળતો તેને ભ પ્રગતિ. સમ રોજિંદા ક્રમે રાતે સુતા પહેલા બેથાણ પાના વાંચો રસ મુજ પસંદગી શરૂઆત, ભારે પુસ્તકને બદલે હળવા પુસ્તક જેમ કે વાપરો ટુકડાઓ પાડવા. પછી વાંચવું તમારા ઘરમાં એક નાનકડું પુસ્તકાલય બનાવ પ પુસ્તકોની હાજરી તમારા ઘરમાં સંસ્કારાત્મ સકારાત્મક ઉર્જા લાવે છે અને સમા અને સમાજના વાચતો નથી કે તે ખુબ સમાજમાં ખૂબ પ્રભાવ લાવે છે
હા, બિલકુલ સારી વાત આજના ડિજિટલ એરામાં રીડંગ હેબિટ ઓછી થઈ રહી છે, લોકો બક્સ કરતા સોશલ મીડિયા પર વધારે સમય સ્પેન્ડ કરે છે શોર્ટ કનેક્શન ના કારણે અ બુક્સ નો ઉપયોગ ખુબ જ ઓછો થઈ રહ્યો છે આથી આપણે બુકસને આપણે ડીપમાં લર્નિંગ કરવું જોઈએ જેથી આપણને બસમાં ઇન્ટરેસ્ટ જાગે અને તેને વાંચવાનું મન થાય મોબાઈલ એડિકશન પણ એક કારણ છે ઘણા બધા બાળકો ગેમ્સ રમે છે તે લોકો બુક્સ જોતા નથી ફોનમાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે, બુક્સમાં ઓછો ઇન્ટરેસ્ટ ધરાવે છે આથી પેરેન્ટ્સ અને ટીચર એ એવું પણ શીખામણ આપવી જોઈએ કે અ મોબાઈલ નો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને બુક્સનો ઉપયોગ વધારે કરવો જોઈએ જેથી રીડિંગ હેબિટસ ડેઇલી પડી શકે જોબુક્સ આપણને બુક્સ થી દૂર જઈશું તો નોલેજ પણ લિમિટેડ જ રહેશે તેથી બુક્સ ખૂબ જ ઉપયોગી છે, રીડિંગસ હેબિટસ ડેવલપ કરવા માટે ડેરી થોડો સમય રીડિંગ માટે આપવા જોઈએ એના માટે આપણે એના માટે આપણે દિલ્હી લાઈબ્રેર તેના માટે આપણે ડેઈલી લાઈબ્રેરી વિઝિટ કરવી જોઈએ, તેમાં અલગ અલગ પ્રકારની અલગ અલગ બુક્સ વાંચવી જોઈએ જેથી આપણું નોલેજ ખૂબ જ ઇમ્પ્રુવ થાય
હા, જો આપણે જો આપણો સમાજ વાંચતો નથી તો વિચારો બંધ થઈ જાય છે સમાજ વિ વિચારતો નથી કે ક્યારે ક્રા ક્રાંતિ કે પરિવર્તન લાવી શકાતા નથી આપણા ગુજરાતના સપુજ આપણી સંસ્કૃતિ અને પુસ્તકો દ્વારા જીવંત રાખી રાખી આજે આપણી જવાબદારી છે કે આપણે આ વારસા આગળ વધારી જોઈએ
હા બિલકુલ સાચી વાત છે અમે રીડંગના ઇમ્પોર્ટન્સ અને બુક્સ ના પ્રકારો આપણે જાણ્યા એજ રીતે પુસ્તકો માણસના સાચા મિત્રો છે અને એ વાંચન જીવનને જ્ઞાન અને સફળ તરફ લઈ જાય છે તો તે માટે બુક્સ ખૂબ જ ઉપયોગી છે અને તેના બુને વાંચવી એ ખુબ જ જરૂરી બને છે, તો આવી જ રીતે આપણે બીજી વાર પણ વાત કરતા રહીશું
હા